એલો. જય શી કૃષ્ના. કેમ છો? બસ, મજામાં.
તમે?
બસ, મજામાં મજામાં.
બરાબર. શું ચાલે છે, બોલો શાંતિ?
બસ કઈ નહી જો મમ્મીને કેન્સર થયું છે.
હેલો! બોલો, ક્યાં નીકળયા અત્યારે?
કઈ નહી ચાલવા નીકળ્યાતા.
એવું છે?
એટલે મેં કીધું લાવ ફોન કર્યો તમે નથી કરતા તો
અમ હમ બરાબર. કેવી છે તમાર મમ્મીની તબિયત?
કઈની કેન્સરનો લાસ્ટ સ્ટેજ આઈ ગયો છે.
ઓહો એવું છે એમ?
હમ્મ.
ઓહો ક્યારે થયું કેન્સર?
ચાર વરસ પહેલા થયું તું અમને અત્યારે કાલે જ ખબર પડી કે કેન્સર થયું છે એમ.
ઓહોહો.
અને ડોક્ટરે એવું કહી દીધું કે લાસ્ટ સ્ટેજ છે એમ.
અહ હ અ
કે એવું કહેતાતા. દવા તો ચાલુ છે પણ ડોક્ટર એવું કહેતાતા કે બે-ત્રણ મહિના પછી જીવે ના જીવે એમ. કેમ કે લાસ્ટ સ્ટેજ પર છે ને.
ઓહોહો આ તો બહુ અઘરું કહેવાય.
હમ્મ.
તો ત્યાં સુધી તમને ખ્યાલ ના આયો?
પણ અમને તો ખબર જ નથી કે આવી રીતે કેન્સર છે એમને.
એવું છે એટલે કોઈ ગાંઠ વાંઠ થઈતી?
એ કેતાતા કે ગાંઠ છે ગાંઠ છે પણ અમને એવું લાગતું નતું કે કોઈ જગ્યા પર ગાંઠ હતી.
એવું છે?
એ કેતાતા કે મને એક સાઈડ દુખે છે, દુખે છે પણ અમે એમનો લો લેટ ગો કરતાતા તો અમને નથી ખબર કે અમને આટલું બધું વધી જશે છેલ્લે.
ઓહ હો હો હો એટલે બ્રેસ્ટ કેન્સર હતું?
હઅ એમને અહિયાં બ્રેસ્ટ આગળ છે ને સહેજ ગાંઠ થઈ ગઈતી.
અ હ
અમે એક બે વખત જોય તો ડોક્ટર ક નોર્મલ છે. નોર્મલ છે કરીને જવા દીધી. પછી અમે કોઈ સારા ડૉક્ટરને બતાવયુ ન તો સારા ડૉક્ટરે એવું કીધું કે અ કેન્સર છે એમને.
ઓહ હો હો હો આ તો બહુ અઘરું કેવાય હવે.
હવે જોઈએ બે-ત્રણ મહિના કેમ ના જાય છ.
હમ્મ, હમ્મ, આ તો ટેન્શનવાળી વસ્તુ કેહવાય કારણ કે મમ્મીને થઈ એટલે એ તો હવે તકલીફવાળું કામ થઈ ગયુંન.
હવે જઈશું કાલેમાં પાછા ડોક્ટરને બતાવવા રિપોર્ટ આવી ગયા છે. શું કહે છે ડૉક્ટર. એડમિટ કરવાના કહેશે તો એડમિટ કરવા પડશે.
પણ પેલો કિમો અપાઈ દો ને તમે.
હા એટલે એ જ ડોક્ટરે કીધું છે કે તમારે રિપોર્ટ આવી જશે ને પછી અમે લોકો કીમો અપાવડાઈ દઈશું એમ. રિપોર્ટ વગર ડૉક્ટર બી શું કરે?
એ વાત પણ સાચી. હ અ.
એટલે ડોક્ટરે કીધું છે કે કિમો અપાવીશું પણ અત્યારે એમને લાસ્ટ સ્ટેજ છે કીમો અપાઈને બી કોઈ મતલબ નથી.
એવું છે. તો કઈ ને હવે જેટલા દિવસ જીવે એટલા દિવસ સેવા કરો બીજે તો શું. કાયકે આ વસ્તુ કેન્સરની તો બવ ખરાબ છે એમ.
એ ખાસા ટાઈમથી કેહેતા હતા પણ અમને એવું હતું કે ગાંઠ નોર્મલી પાણીની બી થાય. એટલા અમે બે ત્રણ વખત જવા દીધું અમને એમને બતાય્યું તું બી ખરી કેજો ગાંઠ છે ગાંઠ છે પછી મેં કીધું બી ખરી કે એટલું દિમાગ પણ ની લેવાનું એમ કે પાણીની ગાંઠ હશે.
ઓ હો હો હા.
પછી કાલે એમને રોવાનું ચાલુ કર્યું કે મને હવે દુખાવો વધી ગયો છે એમ એક સાઈડ. મારીથી હાથ બી ઊંચો નહીં થતો તો મેં ડૉક્ટરને બતાવ્યા તો ડૉક્ટર કે કેન્સર ની ગાંઠ છે એમ કે તમે લોકો એક વખત રી પોર્ટ કરાઓ તો એટલે અમે રિપોર્ટ કરાવા ગયા. તો આજે ઓનલાઈન રિપોર્ટ આયો ને તો ડૉક્ટર એવું કે છે કે કેન્સરની ગાંઠ છે એમ.
હ હ બઉ અઘરું થઇ ગયુ આતો તમારા માટે હવે લાસ્ટ સ્ટેજ ઉ તો તો એટલે તમે શું કરી શકો?
કે અવે ડૉક્ટર એવું કે છે કે કાલે સવારે આવો કિમો અપાવાનું કહે છે ડૉક્ટર પણ ડૉક્ટર શું કહે છે હવે આગળ જોઈએ પ્રોસેસમાં.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ. બોહ અઘરું થઈ ગયુ આ તો. બસ જુઓ શાં તિ ચાલે છે તમે શું કરો છો? સેવા કરજો હવે મમ્મી ની બીજું શું.
કરવી જ પડશે ને.
કરવી જ પડે માં બાપ ની સેવા તો કરવી જ પડે.
ને પહેલા ખબર પડી હોત ને તો અમે કઈ કરી શકતે પણ હવે મતલબ નથી ને કઈ કરવાનું.
હમ્મ હમ્મ હા એટલે આપડે બીજું કઈ તો ના કરી શકીએ, પણ જેટલું થાય એટલું આપણાથી થાય એટલું
હા એજ. પહેલા અમે માની લીધી હોત એમની વાત તો અત્યારે આટલી સુધી વાત ના આઈ હોત.
સાચી વાત છે.
પણ માની નહી તો હવે અમે બી શું કરીએ.
હમ્મ હમ્મ.
ને કાલ ડોક્ટર શું કહે છે એના પર જોઈએ ડિપેન્ડ
કઈ નઈ પણ કીમો નો કો ને એટલે કિમો લઈ લેશે તો થોડું આમ અંદરના જે જીવાણું એ હોય ને એ થોડા નાશ પામે તને થોડી જીવે એટલું તો શાંતિ થી જીવી શકે.
એવું કહેતા હતા થોડા ટાઈમ પહેલાં કે મને અંદર કોઈક શરીરમાં ખાતું હોય ને મારું શરીર અંદરથી એવું લાગે છે એમ. પણ પછી મે કીધું કે તમે તીખું ખાધું હશે ને એટલે તમને અંદર એ-એસિડિટી થઈ ગઈ હશે.
હમ્મ હમ્મ.
હમણાં વાતના માની ને એટલે આટલી બધી વાતો ગઈ છે.
ના પણ આમાં થોડું આમાં થોડું લેટ ગો નહી કરવાનું આ બધી વસ્તુમાં કેવું થોડું સિરિયસલી અત્યારે શરીરના રોગો બહુજ ચાલી રહ્યા છે.
તો થોડુંક પણ એ થાય ને, થોડુંક પણ એ થાય ને, તો એ થોડો પ્રસરી વધારે જાય એમાં, અને ના ખબર પડે ને તો,
એટલે તો. ટાઈમ ટાઈમ પર ખબર ના પડે એટલે તો લાસ્ટ સ્ટેજ આઈ ગયો.
હા એજ ને. તમે થોડી ભૂલ કરી થોડું વહેલું,
અવે જઈશું કાલે બતાવા, ડૉક્ટર કેસે હમ હમ કાલ જતા આઈશું ડોક
ના પણ કીમો અપાઈ દેવાનો થોડો, હં.
ઓલું શું ચાલે?
બસ જુઓ શાંતિ ચાલે છે, આવો તો મમ્મીને લઈને અહિયાં.
શું કહે છે, ડૉક્ટર હવે એના પર ડિપેન્ડ છે.
હમ્મ હમ્મ‌ બરાબર.
એમ બી આ રોગ બહુ ફેલાયો છે, આના માટે બહુ સાવધાનીથી રહેવું પડે એવું છે.
હા અત્યારે કેન્સરના રોગો બહુ જ ચાલી રહ્યા છે.
આમાં સાફ સફાઈ બી બહુ જોઈએને શરીરમાં.
હમ્મ અને આમાં કેર પણ બહુ કરવી પડે છે. કારણ કે થોડુંક પણ શરીરમાં, કંઈ પણ નુકસાન થાય ને, તો કંઈ ન કંઈ વધી જાય છે એમ કેન્સરમાં.
એ જ ને. એટલે હવે ધ્યાન રાખવાનું બીજુ તો શું?
હમ કેન્સરવાળા દર્દીને તો બહુ એકલું રહેે એ પણ નહી સારું.
અમે એટલે તો એમને હવે એક લા નથી મૂકતા. કોઈક દિવસ ચક્કર બક્કર ખઈન પડી જાય તો થોડી વધારે ઉપાદી થઈ જાય અમને.
ના ના હવે જેટલો ટાઈમ છે, એટલી સેવા કરી લો. તમાર નસીબમાં જેટલી લખી હશે એટલી સેવા, કરો બીજું શું.
સેવા તો કોઈને નથી કરવા દેતા. એ એવું કહે છે મારીથી જેટલું થશે હું એટલું તો કરીશ જે એમ. હું કોઈના હાથની સેવા નહીં થવા દવ એમ.
સારું છે ભગવાન. હું તો કઉ એમને સારું કરવું એય તો સારું કરી દે. પણ જેટલું જીવે એટલું સારું જીવે એમ.
એ જ તો ના હવે ભગવાન શું કરે છે જોઈએ.
કંઈ નહી પણ એમની જેટલી ઈચ્છાઓ હોય એટલી પૂરી કરવાની. એમને જે ખાવા પીવાનું ભાવતું હોય ક્યાંય ફરવા જવું હોય, કોઈ મંદિર દર્શન કરવા જવું હોય, તો થોડું ધ્યાન રાખવાનું. એમની જેટલી ઈચ્છા હોય પૂછી લેવાનું
એટલે એ જ્યાં કહેશે પછી અમેં ફરતા આઈશું થોડો ટાઈમ. એવું એવું હશે તો આપણેે બધા જોડે જઈશું તમે જ્યાં કહો ત્યાં એમ.
હા વાંધો નઈ. તમે અમને કંઈ પણ કામ હોય તો કઈ દેજો. કંઈ વાંધો નહીં. જઈ આઈશું આપણે સાથે. જઈ આવીશું, દવાખાનું કામ હશે તો હું થોડી ના પાડવાની છું.
ના ના. એ તો ખાલી કાલનુ જ કામ છે દવાખાનું. પછી તો કશું નથી
બરાબર છે હમ્મ.
તો પછી વિચારીશું ક્યાં જવું છે. મમ્મી શું કે છે એના પર ડિપેન્ડ છે. મમ્મીને જ્યાં લઈ જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશું, પછી થી આપણે.
સારી જગ્યાએ પણ લઈ જવાની ખુલ્લી જગ્યાએ પણ લઈ જવાની એમને
જેમને સફોકેશન ના થાય શ્વાસ લેવાય એવી જગ્યા પર લઈ જઈશું આપણે
હમ એમને બધું પૂછી જોવાનું પણ એમને એવી ખબર બી ના પડવા દેવાની કે લાસ્ટ સ્ટેજ છે.
અમે એમને એવું જ કીધું છે, કે તમને પાણીની જ ગાંઠ થાય છે, અમે હજુ એમને એવું જણાવ્યું જ નથી કે તમને લાસ્ટ સ્ટેજ છે.
હા.
એ સવારના અમને પૂછ પૂછ કરે છે, કે મને શું થયું છે, શું થયું છે, એટલે અમે લોકો એવું છે, કે ડોક્ટરે એવું કઈ કીધું ન થી નોર્મલી ગાંઠ છે. બસ તમને પાણીની ગાંઠ થતી રહે છે, કેમ કે તમે પાણી ઓછું પીવો છે, એમ ડૉક્ટરે એવું કીધું છે.
બરાબર હા એજ ખોટું એ ટેન્શન કરે એકલા રે
હવે કાલે કિમો કેવી રીતે અપાઈશું હવે અમે જોઈએ.
બરાબર હ હ અને શું ખોટો જીવ કરે અને ખોટું વધી જાય એમ વધી જશે તો તમારે જ ઉપાધિ થશે.
એજ તો ને શુ કે તમારી મમ્મીની તબિયત સારી છે.
હા એમની સારી છે, અત્યારે તો ભગવાનની દયા થી ચાલે છે, ને એમનું એમનું કરે છે, એટલે બહું છે.
તો કંઈની તમે લઈને આવો કોઈક દિવસ તે લોકાને બી સારું લાગે
છો તમે ખબર અંતર પૂછવા તો આવીશું મમ્મી ને લઈને આવાની છું
હમણાં થોડો વરસાદની સિઝન છે, ને એટલે થોડો વરસાદ બંધ થાય ને એટલે આઈશું કારણ કે મારા મમ્મીની પણ એ જ થઈ છે, ને એટલે શું ક્યાંય લપસી જાય તો મારે પણ ઉપાધિ થઈ જાય.
ત મમ્મીને કેન્સર છે?
ના ના એવુ નથી એને કઈ પણ આ વરસાદનું પાણી નેવું હોય ને તો લપસી ક્યાં જાય
આ ઉંમરમાં થોડું સ્લીપ બ્લીપ થઈ જાય ને તો હાડકું નર્મ હોય તો તૂટી બુટી જાય.
કરતા હ એના કરતા થોડા વરસાદ એ થાય ને પછી હું આવીશ એમને લઈને સાથે
કઈ ની કઈ ની શાંતીથી આવજો
બોલો બીજુ કઈ જરૂર હોય તો મને કેજો બીજી કંઈ કામની કે કઈ પણ બરાબર છે, બીજું બોલો જોઈએ શાંતિ
અ શાંતિ અ વિચારીશું આગળ શું કરીએ
હાય નનાને એતો ભગવાન જે કરશે બધું સારું કરશે તમે કંઈ ચિં તાના કરશો અમારે લઈ કઈ કામકાજ હોયતો કેજો
કઈ નહીં કામ તો કંઈ ની આપણે ફરવા જવાનુ એ ચોક્કસ
હું કઈ ની અને મમ્મીને ભી લઈને ઊબેરમાં કે એમ જતા રેજો અત્યારે બો કોઈ રિસ્કના લેતા
નાના હવે તો પર્સનલ ગાડી લીધી છે, ન તો અમે જતા રહીશું અમે
હા તો બસ એવી રીતે ગાડીમાં જ લઈ જજો એમની જે ઈચ્છા હોય બધી પૂરી કરી દેવાની
એયા એ કહેતા હતા કાલે કે અંબાજી જવું છે, તો લેતા જઈશું મેં અંબાજી
હા હમણાં થોડો વરસાદ પતે એટલે દર્શન કરી આવાના
મેં એમને એજ કીધું કે વરસાદ પતેને એટલે આપણે બધા જતા હઈશું જોડે
ઓકે હા વાંધો નહીં કંઈ કામ હોયતો ફોન કરજો. તમારી જોડ વાત કરીની સારું લાગ્યું હો.
હા થેન્કયુ મને ભી સારું લાગે જયશ્રીકૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ.